શ્રી
જય શ્રી કૃષ્ણ મજામાં છે. તમે કેમ છો ભાઈ?
હા ભાઈ બસ મજામાં અને તમને ખબર જ છે કે હમણાં તો ઘણા બધા તહેવારો આવી રહ્યું છે. જેમ કે હમણાં નજીકમાં તહેવાર છે. તો આપણો જે શ્રી જય જગન્નાથ ભગવાન જે છે તો તેમનો તહેવાર આવી રહ્યો છે તો અમારા વલસાડ શહેરમાં તો તમને ખબર જ છે કે, ભગવાન ની રેલી કરવામાં આવે છે ભગવાન નું ઘણું મોટું એવું રથ હોય છે તો તેને બધા
લોકો મળીને હાથ પકડીને ખેંચે છે અને ઘણા બધા ડીજે હોય છે જેમાં લોકો નાચીને આનંદ કરે છે અને અમુક જગ્યાથી અમુક જે ધાર્મિક સ્થળો છે જેમ કે મંદિરો છે ત્યાંથી ફરાવી ફરાવીને આખું વલસાડ શહેરમાં ફરાવે છે. અને લાસ્ટમાં સ્ટોપ કરે છે તો. મેતો તમને એ જ કહેવા માટે ફોન કર્યો હતો કે તમે પણ એકવાર વલસાડ આવો અને. આજે શ્રી જય જગન્નાથ ભગવાન નો તહેવાર છે તો તેની આનંદ માળો તમે આવશો?
હા ભાઈ મેં પણ એમ તો સાંભળ્યું છે કે આપડા જે વલસાડ શહેરમાં છે તેમાં પણ ઘણા બધા જગન્નાથજી એની યાત્રા ખુબ સારી રીતે ઉજવવામાં આવે છે અને મને પણ એકવાર આમ તો ઈચ્છા છે જ કે હું પણ આવી જેયા રથયાત્રા નીકળે છે મને પણ એટલે કે એમાં જોડવા માંગો છો. અને તમને ખબર હશે જગન્થની યાત્રા એવી પૂરી જે શહેર છે. ત્યાં ખુબ પ્રખ્યાત છે અને ત્યાં એક જે લોક છે જે મંડળ છે. ખુબ સારી રીતે જે જગન્નાથ પુરી ની ખુબ યાત્રા પેલું કરે છે. અને આપડે તો આ બધી વિવિધ પ્રકારના આપણા દેશના ઘણા બધા. તહેવાર આવે છે એટલે કે આપણે તહેવારોની ઉજવણી કરવી જોઈએ કારણ કે તમને પણ ખબર જ છે કે, આપણા દેશના ઘણા બધા ધાર્મિક તહેવારો જેમ કે દિવાળી છે, હોળી છે, ધૂળેટી છે. ગણેશ ચતુર્થી છે તે આપણા દેશમાં ખુબ સારી રીતે ધૂમધામથી મનાવવામાં આવે છે અને આપણા દેશમાં મુસ્લિમ એ એમ તો ઘણા બધા લોકો એમ તો હિન્દુ ઓ છે. અને ઘણા બધા લોકો આપણા દેશમાં વિવિધતના અને વિવિધ જાતના બધા લોકો રહે છે જેમ કે મુસ્લિમ છે, હિન્દુ છે, શીખ છે, ઈસાઈ છે અનેક પ્રકારના ધર્મ આપણા દેશમાં રહે છે. અને આપણા દેશમાં ઘણા બધા પ્રકારના તહેવારો પણ મનાવવામાં આવે છે એટલે. આપણા દેશ એમ આપણા દેશમાં તો ઘણા બધા પ્રકારના જે ભાષા વાળા બધા જે લોકો રહે છે. અને એ લોકો ના જે બધા તહેવારો છે એને બધા જ મનાવવામાં આવે છે એ લોકોને એવું નથી કે લોકોને જોઈએ. એવું બધું હોય છે એટલે કે આપણા દેશમાં ઘણા બધા પ્રકાર જેમ કે હવે તમે જાણો છો ગણેશ ચતુર્થી આવી રહી છે. અને ગણેશ ચતુર્થી આવે ત્યારે આપણા જે અમારા ગામડા અમારે ખૂબ સારી રીતે અમારા એટલે કે આગમન પણ કરવામાં આવે છે. અને ગણપતિ બાપા ની અમારે એક મહિના પહેલા અ જે મૂર્તિ અમે નોડી આવે છે. અને બાપાને આવા પહેલા આ વખતે શું મંડપમાં ડિઝાઇન કરું કે આ વખતે શું નવું કરવું કે શું કઈ લાઈટિંગ લગાવી અનેું આ મંડપનું આ વખતે ડેકોરેશન કરવું. તે અમે હમણાંથી તૈયારી કરીએ છીએ કારણ કે બાપાના આગમનથી અમે ખૂબ એટલે આવાથી ખુબ ખુશ છે અને અમારે ગામના ઘણા બધા લોકો બાપ્પ ને ખુબ માને છે અને બાપ ને બધા જ લોકો માને છે. પરંતુ આપણા દેશમાં એવા ઘણા બધા પ્રકારના પ્રલિત એવા શહેર છે જેમ કે મુંબઈ છે. પછી અમદાવાદ છે ના વલસાડમાં પણ વધારે ઘણા બધા આપડ મુંબઈને શહે ગ ત જવા આવે છે. અને આપણા જે શહેર છે વલસાડ તેમાં પણ ખુબ ધામધૂમથી. આયોજન કરવામાં આવે છે. અને તમને પણ ખબર હશે કે જે મુંબઈમાંવા ઘણા બધા પ્રકારના જે હવે ત્રણ જગ્યા છે જેમ કે મુંબઈ ચરાજ્યા પછી ચિંતામણી કે પછી પછી જે લાલબાગ રાજા છે તેનું પણ એ ત્રણ જગ્યા ન ખુબ માન છે. અને ઘણા બધા લોકો મોટા મોટા કલાકારો કે પછી મોટી મોટી હસ્તીઓ ત્યાં એમના દર્શન કરવા આવે છે. અને બાપાને ખુબ સારી રીતે ધ્યાન રાખે છે. અને આપણા બાપા સારી રીતે દર્શન કરીએ છીએ અને બાપા પણ આપણા ઘણા બધા પ્રકારના વિઘ્ન દૂર કરી દેએ શું તમે પણ તમને પણ ઈચ્છા હશે ને જે મુંબઈમાં જે બેસાડે છે આવા ત્રણ જગ્યા પ્રસિદ્ધ ગણપતિઓ ત્યાં જવાની.
હા ભાઈ ગણેશ ચતુર્થી ના તહેવારમાં તો હું ત્યાં જવાનું વિચારું છું અને દર વર્ષે જાઉું જ છું ત્યાં મજા આવે છે ઘણા બધા શ્રદ્ધળુઓં આવે છે. અને પોતાની શક્તિ ભાવ નથી તેની પૂજા કરે છે. મેં તમને ખબર જ છે ગણેશ ચતુર્થી ના તહેવાર પહેલા આજે પણ એક તહેવાર આવે છે. તે છે જન્માષ્ટમી જન્માષ્ટમી શ્રી કૃષ્ણ ભગવાનનો હોય છે તહેવાર ત્યારે તેના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે અને બીજા દિવસે તમને ખબર જ છે કે જે અત્યારે કે જય સોસાયટીઓ છે જે ફરિયા જે ફરિયા ના લોકો છે તે બધા મળીને શ્રીકૃષ્ણજી જેમ જે રીતે મટકી ફોડી માખણ ખાતા તે રીતે લોકો મચકી ફોડે છે અને ખૂબ આનંદથી ડીજેમાં નાચે છે અને ધૂમધામથી પડે છે. આ સોસાયટીઓમાં ફળમાં ફરે છે અને ખુબ મજા આવે છે હું તો અમારા. બધા જ ભાઈબંધો સાથે આ તહેવારને મનાવું છું અને ગણેશ ચતુર્થી ના તહેવારને પણ મનાવું છું અને તમને ખબર છે કે ચારબદ જે તહેવાર આવે છે જે નવરાત્રી. નવરાત્રી. માતાજી નો તહેવાર હોય છે તેમાં નવ રાતે નવ રાત્ર ગરબા રમવામાં આવે છે. છે. અને રોજ લોકો અલગ અલગ કપડાં પહેરીને ગરબા રમે છે જન્યા ચોરી અલગ અલગ જાત જાતના વસ્ત્રો સીવડાવે છે. અને નવા નવા ટાઈપના ડોળિયા ગરબાઓ કરે છે અને ઘણા બધા ઇનામો પણ જીતે જ છે. અનેને ખુબ મજા આવે છે હું તો નરાથી નવે નવ દિવસ જાઉં છું અને બધા ભાઈ બ સાથે ખુબ આનંદ માણું છું. અને તમને ખબર જ છે. કે ગરભાથરૂ કરવા પહેલા માતાજી ન આરતી કરવામાં આવે છે તો હું તે આરતી ન પણ આનંદ મેળવું જ છું અને ખુબ ધૂમધામથી તહેવાર ની ઉજવણી કરું છું કારણ કે નવરાત્રી નો તહેવાર માટે તો તમને ખબર જ છે કે હમણાંથી ગરબા ક્લાસ શરૂ થવા થવા લાગ્યા છે. તો કેટલાક બધા વ્યક્તિઓ ગરબા ક્લાસ જાય છે અને ડોળિયાું શીખે છે તમે કઈ આવું કર્યું છે.
હા ભાઈ એટલે કે મે ધોડિયા નથી શીખ્યું પરંતુ મને ગરબા રમવાનો ખુબ શોખ છે. અને દોડ્યા તો નથી આવતો પરંતુ જે સાબા ગરબા હોય છે ને તોન ટાળી હોય છે કે પછી એવો ફ્રી ડાન્સ હોય છે. મજા આવે છે કરવાની કારણ કે જે નવરાત્રી નો તહેવાર હોય છે તે તો આજકાલના બધા જે આ બધા શહેરો છે જેમ કે અમદાવાદ છે સુરત છે પછી વલસાડ પણ છે કે પછી એ વિવિધ પ્રકારના બધા જે દેશો છે કે પછી વિવિધ પ્રકારના જે આપણા શહેર છે હ તમને પણ ખબર જ કે આપણા દેશના જે નમ નવરાત્રી છે લંડનમાં પણ લંડનમાં અમેરિકા એવી બધી જગ્યા પણ યોજવામાં આવે છે અને આપણા દેશના ઘણા બધા લોકો આવી બધી વિદેશોમાં જાય છે અને ત્યાં આપડી બધી સંસ્કૃતિને એ લોકો પ્રચલિત કરે છે અને બધા લોકોને જાગૃત કરે છે અને બધા લોકો જે વિદેશી હોય છે તેમને પણ એ બધું ગરબા રમમાં પ્રત્યેક કરે છે કારણ કે આપણા દેશના ઘણા બધા ધાર્મિક તહેવારો છે તે વિદેશમાં પણ ઉજવવામાં આવે છે અને જે વિદેશી વ્યક્તિ હોય છે તે લોકોને પણ ખૂબ ગમે છે કારણ કે આપણા દેશમાં ઘણા બધા જે તહેવારો છે તેમાં આપણા જે જે ધાર્મિક સંસ્કૃતિ છે તે આપણા દેશમાં ખૂબ અલગ જ છે અને તેના પાછ શું રીજન છે તે બધ સ્ટોરી પણ આપણને ખબર છે પરંતુ આજકાલના જે બાળકોની જનરેસ છે જનરેશન છે જેમ કે આપણને તો આ બધા તહેવારો વિશે ખબર જ છે પરંતુ આજકાલથી આપણા જે નાના નાના બાળકો છે તે લોકોને આપણા જે માતા પિતા છે તે લોકોને હમણાંથી તે લોકો ફોન આપી દે છે અને આપણે બધા જે તહેવારોને બધી સંસ્કૃતી છે જેમ કે આ દિવાળી છે તે કેમ મનાવામાં આવે છે કે પછી જે ઉત્તરાયણ છે તે કેમ મનાવામાં આવે છે આખા જે પંદરમી ઓગસ્ટ થાય એવા જે સ્વાતંત્ર્ય જે બધા દિવસો હોય છે પંદરમી ઓગસ્ટ કે પછી છોવીસમી જાન્યુઆરી એવાળા દિવસ એટલે દિવસસે શું રીઝન છે શું સ્ટોરી છે તે પણ એ લોકોને નથી ખબર અને એ લોકો આ તહેવાર મના મનાવતા પણ નથી અને ઘરે ને ઘરે ફોનમાં લાગી રહે છે અને આપણા જે બધી દેશની બધી આપણા બધી તહેવારોની જે બધી આ એના પાછળ શું સ્ટોરી છે તે આજકાલના બાળકોને ખબર જ નથી અને વધારે પડતા એ લોકો ફોનમાં લાગી રે છે એટલે મારા તો એજ કેવું છે કે આપણા જે ભારત દેશના કે પછી આપણા દેશમાં જે પૂર્ણ યુવા બાળકો છે તે લોકોના હમણાં જે બધા તહેવાર વિશે લોકો જાણ હોવી જોઈએ અને એમના માટે પિતા સમજાવવું જોઈએ કે ભાઈ આ તહેવારો વિશે તને એટલે કે હું તમને કહેવા માંગુ છું તમે પણ આ તે ઉજવણી કરો કારણ કે એવામે ઘણા બધા તહેવાર મે જોયા છે જેમ કે દિવાળી છે ઉત્તરાયણ છે ત્યારે અમુક જે બાળકો યુવા હે તે ફોનમાં જ લાગી રહે છે અને એ લોકો તહેવારની ઉજવણી પણ નથી કરતા અને એ લોકોને વધારે ઇમ્પોર્ટન્ટ છે ફોન છે એટલે મારે તો એજ કવું છે જે તહેવારો આવે છે તેને એ લોકો ને જાણ થવી જોઈએ અને તહેવારોના દિવસે એ લોકો ફોનમાં ન લાગી રહ્યું જોઈ અને માતા પિતાએ લોકોને યોગ્ય રીતે સમજાવવું છે બાકી તમારા તમારા જે શહેરમાં રહો છો ત્યાં પણ ઘણા બધા પ્રકારના લોકો હશે કે પછી બાળકો હશે જે રીતે તહેવારો હોય છે જેમ કે દિવાળીઓ ત્યારે ફોન માં લાગી રે હોય એને એ બધું પણ કરતા હશે ને ભાઈ
હા ભાઈ તમારે એકદમ સાચી છે આજકાલનું જનરેશન વધારે પડતું ફોનમાં જ લાગી રહી છે તો આ બધું એના માતા પિતા એમને સમજાવું જોઈએ પેલાના જમાના કેવું કે જે આપણા બા અને દાદા હતા તે લોકો આપણા નાબથી તહેવારો વિશે આપણને ઘણી બધી માહિતી આપી તેના સંબંધમાં આપણા પાસે ફોન જેવી ન સુવિધા ન હતી તો આપણે એ બધું ધ્યાનપૂર્વક સાંભળતા હતા પણ આજના બાળકો કોઈ નુ સાંભળતા નથી અને ફોનમાં જ લાગી રહી છે પણ ઘણી બધી વસ્તુ એવી પણ છે કે જે ફોનમાં આવી જાય છે અને લોકોને નોલેજ મલે છે અને લોકો ફોનથી ટેવાઈ ગયા છે તો ફોન બંધ કરી આપ જે તહેવારો છે સંસ્કૃતિઓ છે તે આપણે અવશ્ય મનાવવું જ જોઈએ કારણ કે તહેવાર તો આપણા માટે ઘણું સારું એવું કહેવાય છે તહેવાર માં જ આપણે બધા વક્તિઓ એકબીજા સાથે હળી મરીને ખુબ આનંદથી એનો એની ઉજવણી કરીએ છીએ. તમને ખબર છે. કે મુસ્લિમ ભાઈઓ ન તહેવાર છે કે મોહરમ, તમેય લોકો પણ તાજ્યાઓ જેવુ બનાવે સે. અને અઠવાડિયા કેટલા દિવસ રાખે છે અને પછી તેને પણ કસે નદી માં વિસર્જન કયી દે છે. એ લોકો પણ ખૂબ ધૂમધામથી આ તહેવારો મનાવે સે, આ મોહરમા એકચુલી એ લોકો માટે દુ કેવાય છે કારણ કે, તે અલ્લાહ ની કબર કેવુ કઈ હોય છે. પણ તેને હસ હસી ખુશીને તેમની વિદાય કરે છે. તો એ પણ એક સારો ટેવાર છે અને પછી તમને ખબર જ છે કે છેલ્લા વર્ષના છેલ્લા મહિનામાં ડિસેમ્બરમાં તે કિસ કિસ્તી લોકનો તહેવાર આવે છે, જેને આપણે નાટાલ કહીએ છીએ. નાતાલ આપણે પચીસ ડિસેમ્બરે શ્રી કિસ્ત અ શ્રી ઈસુ ખિસ્ત નો જન્મ થયો એમ કેવામાં આયે છે અને પાંચ દિવસ પછી પાંચ કે છ દિવસ પછી ઠર્ટી ફસ્ટ આવે સે. તે પય એકો ખુબ ધૂમધામથી મનાવે સે. મતલબમાં એ લોકો ડિસેમ્બર તહેવાર પૂરેપૂરો મહિનો ખૂબ ધૂમધામ થી ઉજવે છે અને ખાય પીને મોજ કરે છે, એ લોકો પણ પોતાના ઘરમાં લાઈટિંગો લગાવે છે. અને ઘણા બધા પેલા સ્ટાર ના કેન્ડલોને એવું લગાવે છે અને એકબીજાને ઘરે જઈને ગીતો ગાય છે, આનંદ મેળવે છે અને સેન્ટા કલોસ એના કપડા પહેરે છે. અને આપણેે પણ એવું કરીએ છીએ, જેમ કે દિવાળી છે દિવાળીમાં પણ આપણેે એવુજ કરીએ છીએ જેમ કે લાઈટો લગાવીએ,... પીવા સગાવીએ પછી ભગવાન ની પૂંજા કરીએ, ઓટલા પર રંગોળીઓ બનાવીએ. પછી ફટાકડે એવું ફોડીએ. એકબીજાને બધાઇ બધાઈઓ આપીએ તો, આપડણા માટે તો ખુબ આનંદ નો માહોલ કેવાય છે. દિવાળી ના બીજા જ દિવસ આપને નવું વરષ ઉજવીએ છીએ, તે તો આપણા માટે ઘણું સારું જ છે કારણ કે, રામ ભગવાન જે ચઉદ વસ વનવાસ સ્કઈન આયવા હ તા. ત્યા કારણે જ આપણે જે દિવાળીનો તહેવાર છે, તે આપણે મનાવતા આવ આવતા છીએ. તો લોકોએ આ બધો તહેવાર એવું મનાવું મનાવવું જોઈએ, અને આના પાછળ જે શું રીઝન છે. એ બધું તહેવારો વિશે જાણવું જોઈએ. અમને તમને ખબર જ છે કે, અમણે પંદરમી ઓગસ્ટ આવી રહી છે. તો બધા જ વ્ય ક્તિઓ પોતાના ઘયેથી બહાર નીકળીને, જે-તે શાળાઓમાં જે ધ્વજ વંદનનો પ્રોગ્રામ થાય સે. તો તેનો ભાગ લેવો જ જોઈએ. સયુ તો ભઈ આપડે મળીએ આગળ પણ આપડે આવી રીતના જ ઘણા બધા તહેવારો વિશે વાતો કરીસુ.
હા ભાઈ સારો મળે પાછા તમે જે કીધું, પંદરમીઅગુસ આવે છે અને ગણેશ ચતુર્થી આવે છે. તેના વિશે આપયે યુબરૂ મુલાકાત લેેશું, અને એના વિશે આપણે શું ઉજવણી કરવી છે, તે આપણે યોગ્ય રીતે પ્લાન કરશું. સારું ભાઈ, મળીએ પાછા.
હા